હલો! હા બેન કેમ છો?
મજામાં છું. તમે કેવા છો?
તો આજે આપણે પ્રવાસ અને ગુજરાતના સ્થળો ઉપર વાત કરીશું. શું તમે જાણો છો કે ગુજરાત માં કઈ કઈ જગ્યાઓ ફરવા લાયક છે, અને આપડ કઈ કઈ જગ્યાઓ પર ફરી શકીય છીએ.
આપડે છે ને હું એ વિચાર હતી એટલે ત્રણ ચાર દિવસથી કે આપણા ગુજરાતમાં કયા કયા એવા જે સ્થળો છે કે જ્યાં આપણે ફરી શકીએ છીએ અને વધારે પડતું આપડે જોઈ શકીએ. શકે છે તેવા કયા કયા છે તો હું એના માટે છે ને ખુબ જ એ વિચારું છું કે આપડે ક્યાંય ફરવા જઈ કારણ કે આપણે છે ને કેટલાક દિવસથી મિત્રો મળીને પ્લાન બનાવતા પણ હતા કે કેમ નહી એ આપડે જઈએ ફરવા માટે અને આપડે ફરીએ અને ગુજરાતમાં કે લા એવા સ્થળો છે તો હું તમને છે ને એવું બધું બતાવીશ કે કયા કયા સ્થળો છે કારણ કે હું છે ને બધાની પૂછીને એ બધું છે ને સર્ચ કરીને મને બધું ખબર પડી છે કે ગુજરાતમાં કયા કયા એવા સ્થળો છે કે જ્યાં આપણે ફરી શકીએ છીએ ને બધું જોઈ શકીએ છે, તો મેં છે ને બધાથી પૂછીને મને એવું ખબર પડી કે ગુજરા રાતમાં એવા ઘણા બધા સ્થળો છે કે જ્યાં આપણે ફરી શકીએ. છે. પ્રવાસ આપણેે જોઈએ. તો પ્રવાસ એટલે શું? તો પ્રવાસ માં તો આપણને ખબર જ છે કે પ્રવાસ આપણે જયારે કરીએ છીએ તો મિત્ર મળીને, પરિવાર મળીને, આપણે પ્રવાસ અને હવે જો આપણે જોઈએ છીએ, તો ગુજરાતમાં કયા કયા ફરવા લયક સ્થળો છે, તો એ માં હવે ગારી આવી જાય છે, સોમનાથ આવી જાય છે, હવે દારિકા આવી જાય છે, સોમનાથ આવી જાય છે, એવા બધા વિસ્ત ઘણા બધા છે કે જે અ જે આપણેે જોઈ શકીએ છીએ તમે એના માટે શું કહો છો?
હા. તમારી આ વાત સાચી છે, કે ગુજરાતમાં ઘણા બધા જગ્યાઓ જોવા લાયક છે. ગુજરાત પ્રવાસ માટે શ્રેષ્ઠ સ્થળ માની શકાય છે, જ્યાં ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્યનો અ અદભૂત સંગમ જોવા મળે છે. મુખ્ય સ્થળોમાં જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કેવડીયા જિલ્લામાં છે, ગીર નેશનલ પાર્ક, જેમાં સિંહ દર્શન એ મોટું માની શકાય કચ્છનું સફેદ દરણ દ્વારકા, સોમનાથ, પાવાગઢ, સાપુતારા, હિલ સ્ટેશન અને અમદાવાદ હેરિટેજ સિટીનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય પ્રવાસના સ્થળો એ ઘણા બધા છે, જેમકે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જેની બાજુમાં જ નર્મદા નદી આવેલી છે. રાણીની વાવ જે પાટણમાં છે, જે યુનેસ્કોનો વર્લ્ડ હેરિટેજ માનવામાં આવે છે અને તેનું તેમાં દસ્તાવેજ પણ કરવામાં આવ્યો છે. ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીિસ્ટ પાર્ક જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ છે. લક્ષ્મી વિલાસ મહેલ જે વડોદરામાં આવેલું છે. પ્રાગ મહેલ અને આઈના મહેલ જે ભુજ જિલ્લામાં આવેલ છે. સાબરમતી આશ્રમ જે અમદાવાદમાં છે. જ્યાં ગાંધીજીએ આ આંદોલન માટે ચળવળ કરી હતી. ધોળાવીરા જે કચ્છના હડપ્પા સંસ્કૃતિનો એક મોટો ભાગ છે જે આપણી સૌથી પુરાની સંસ્કૃતિ માનવામાં આવે છે. જ્યાં હડપ્પા અને મોહેન્જો દળો જેવા અવશેષો મળી આવ્યા છે અને જો વાત કરીએ પ્રાકૃતિક અને વાઈલ્ડ લઇફ સ્થળોનું તો ગીર નેશનલ પાર્ક જે એશિયા ન સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન છે. કચ્છ ન સફેદ રણ જે જ્યાં નમક બનાવવામાં આવે છે. અને ગુજરાત ન સૌથી મોટો જિલ્લા તરીકે પણ કચ્છ માનવામાં આવે છે. જ્યાં દર વર્ષે રણોત્સવ મનાવવામાં આવે છે. સાપુારા હિલ સ્ટેશન જે ડાંગમાં આવેલ છે. વેવ વેળાવર બ્લેક બક નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવેલું છે. નળ સરોવર પક્ષી અભ્યારણ્ય જે અમદાવાદ અમદાવાદ નજીક આવેલ છે. દરિયા કિનારા જેમકે માંડવી બીચ કચ્છ, દીવાદાંડી બીચ નવસારી, તિથલ બીચ વલસાડ અન્ય પ્રવાસ સ્થાનો જેમ કે પોળોનો જંગલ, વિજયનગર, ગીરાધોધ જ્યાં ઢાંગમાં છે. નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર જે પોયચામાં આવેલ છે. ગુજરાતનું આ ખૂબ જ લોકપ્રિય જગ્યાઓ અને ફરવાલાયક જગ્યાઓ માનવામાં આવે છે. શું શું તમે આના વિશે મને હજુ વધારે માહિતી આપી શકો છો?
હા. તમે તો મને ઘણો બધો વિસ્તાર પૂરોક બતા્યો હવે તમને એના બધામાં છે ને જે વિસ્તાર પૂર્વક હું સમજી શકું છું તે હું તમને ત બતાવીશું તો હવે જો આપડે ગુજરાતમાં પ્રવાસ કરવા જઈએ ને તો એમાં છે ને આપણને ઘણી બધી એવી સંસ્કૃતિઓ જોવા મળે છે ઐતિહાસિક સંસ્કૃતિઓ જોવા મળે છે જેમ કે રાણીની વાવ છે જે વિશ્વભર ન વારસ રમે તેમ જેમકીતે તો ચંપારણ પાવાગઢ અને અ લોથલ સ્થળો એ બધા જૂના જવાના અને ઐતિહાસિક સ્થળો છે પરંતુ એ બધા ખુબ જ જોવાલાયક અને જોવાલાયક સ્થળો છે જે આપણને આપણી સંસ્કૃતિ બતાવી જાય છે અને તમે જેવી રીતે કહ્યું અંબાજી ટેમ્પલ તો એ પણ ત ગુજરાત નું જેમ તમે કીધું કે એક માત્ર હિલ સ્ટેશન છે તો એવા બધામાં જો આપણે ફરવા જઈએ તો એ ખૂબ જ આપણા માટે સંસ્કૃતિપૂર્ણ અને આપણા ખૂબ જ ગર્વપૂર્ણ અને એવી બધી વાતો થઈ શકે છે કારણ કે એ ખૂબ જ અ ખુબ જ જરૂરી બાબત છે કે આપણે આપણી સંસ્કૃતિને પહચાનીએ અને એને જાણીયએ ગુજરાતમાં ગુજરાત ભારતનું એક ખૂબ સુંદર અને સંસ્કૃતિ સમૃદ્ધ રાજ્ય છે અહી પ્રાચીન ઇતિહાસો ધાર્મિક સ્થળો કુદરતી સૌંદર્ય અને રંગબેરંગી સ્થળો ઉત્સવો બધું જ જોવા મળે છે ગુજરાતમાં એવા ઘણા સ્થળો છે કે જ્યાં આપણે આનંદ સાથે ઘણું શીખી શકીએ છીએ સપ આપણે ઐતિહાસિક સ્થળોમાં જો આપણે જોઈ લઈએ તો તમે જેમ વાત કરી્યું તેવીજ રીતે રાણી ની વાવ ચંપારણ એ લોથલ ની સિંધુ ઘાટી જે આપણા બધા ભણવામાં આવતું જ હોય છે તો એ આપણા બધાને કેલા એટલું બધું શીખવે છે અને આપણે જાણીએ છીએ કે જે વસ્તુ આપણે જોઈએ છે તે વધારે પડતું યાદ નથી રહેતી વધારે પડતું યાદ રહે છે પરંતુ જે આપણે ભણીએ છીએ. તો એ બધું કદાચ આપણે ભૂલીવી જઈએ આપણે એટલા માટે ખુબ જ જરૂરી વાત છે કે આપણે બધા એ બધુ ન ઉપયોગ જો આપણે પ્રવાસ માં જઈએ તો એમાં ખુબ જ જરૂરી બાબત છે કે કે આ બધા સ્થળોને આપણે જોઈએ અને હું વાત જે કરું તો આપણેે છે ને દરેક વેકેશનમાં એવી બધી દ્વારિકા માટે ને સોમનાથ માટે એવી કેટલીક ટ્રેનો અને બસો ચાલતી બી હોય છે કે જે આપણે ઓછા પૈસે ને આપણે સુવિધાઓ આપતા હોય છે કે જે આપણે ઓછા પૈસે ને બધું આપણને આ આપણે ત્યાં સુધી પહોંચાડે છે અને આપણી સેવા કરતા હોય છે અ કેટલીક એવી બસો છે જે આપણને દર્શન કરાવતી હોય છે તીર્થ કરાવતી હોય છે જે આપણા ગુજરાત માત્રમાં ફરતી હોય છે તો એ ખુબ જ જાણવા જેવી બાબત છે અને સમજવા જેવી બાબત છે તો હવે જો આપણે પ્રવાસ કર હોઈએ તો આપણે એમાં કેટલાક પ્રવાસ નું પણ મહત્વ જોઈ લઈએ જયારે આપણે પ્રવાસ કરતા હોય છે ને ત્યારે આપણા મનને શાંતિ અને ખુબ જ શીખવાનું મળે છે અને મનને પણ ખુબ જ આનંદ મળતું હોય છે પ્રવાસ કરતી વખતે આપણને પર્યાવરણની કાળજી રાખવી પણ ખૂબ જ જરૂરી છે જેમ કે આપણે વાત કરી હું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો આપણે ત્યાં જઈને જો કચરો નહીં હોય કે હોય એવું કતું નહીં હોય કે નહીં હોય પણ આપણે જઈને ત્યાં કચરો કે એવું બધું નહીં કરવું જોઈએ કારણ કે એ આપણી સંપ તિ છે અને પર્યાવરણને સંપત્તિને ક્યારે પણ નુકસાન પહોંચાડવું ના જોઈએ તમે એના વિશે શું કહો છો?
હા તમારી વાત સાચી છે કે જ્યારે આપણે ફરવા જઈએ તો આપણે એવી બધી જગ્યાઓ પર વધારે કચરો ન કરવો જોઈએ કારણ કે આપણી સંપત્તિ છે તેને આપણને જ બચાવવો જરૂરી છે તેવી જ રીતે અ આપણા ગુજરાત માં પણ કેટલા બધા ફરવાના સ્થળો છે જેની વાતો રહી ગઈ જેમ કે અંબાજી મંદિર જે એકાવન શક્તિ પી પીઠોમાંથી આવે છે અટલ બ્રિજ, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ, અક્ષરધામ મંદિર જે ગાંધીનગરમાં આવેલ છે. અડાલજાની વાવ જે ગાંધીનગરમાં છે, અ હજુ જાણીએ તો સાશણ ગીર સિંહ જોવા મળે છે સાપુતારામાં કેટલા બધા હિલ સ્ટેશનો છે તો એ બધા આપણે જોઈ શકીએ છીએ તેવી જ રીતે ગુજરાતમાં એટ કેટલા બધા પણ ફરવાના જગ્યાઓ છે કે જે જ્યાં આપણે ફરવાની વાત કરીએ તો આપણે બસ વાત જ કરતા રહીએ અને ફરવાના કેટલા બધા સ્થળો હોય છે જેમ કે અ કૃષ્ણજી દ્વારા બસાવવામાં આવ આવેલ દ્વારકા નગરી જે આજે પણ આપ આપણા સંસ્કૃતિને આપણા પર વધારે ધ્યાન રાખવા બદલ અ નજર કરે છે તેવી જ રીતે કેટલા બધા ફરવાની જગ્યાઓ છે કે જેના દ્વારા આપણા ગુજરાત. માં વિદેશીઓ દ્વારા ફરવા માટે દર વર્ષે લોકો આવે છે અને આપણા ગુજરાતનું ગૌરવ પણ વધે છે તો આપણે આપણા ગુજરાતનું ગૌરવ વધારવા માટે અ કેટલા બધા આપણી પાસે સંસ્કૃતિઓ છે અને ઐતિહાસિક વારસાઓ છે જેના દ્વારા આપણી સંસ્કૃતિ અને આપણું ગૌરવ વધે છે તો એનાથી આપણને ગર્વ પણ થાય છે કે આપણી પાસે એટલી બધી સંસ્કૃતિઓ છે તો મને આવી બધી અ જે તમારા દ્વારા જે માહિતી મેળવવામાં આવી એનાથી મને ખુબ જ આનંદ મળ્યો અને હું અંતમાં તમને આભાર કહું છું અને શું તમને હજુ એના વિશે કઈ કહેવું છે?
હા તમે તો ઘણી સારી વાત કરીને હું વિચારતી હુતી કે ચાલો ને આપણેે પણ હવે વેકેશન લાયગુ છે તો આપડે પણ ફરવા ચાલીએ અને હવે તો આટલી બધી ખબર પણ પડી ગઈ છે કે આપડા ગુજરાતમાં ક્યાં ક્યાં ફરવાલાયક સ્થળો છે અને શું નથી. તો કેમ નહીં આપણે ત્યાં જઈને ફરી આવીએ અને એટલું બધું તો આપણને ખબર પણ પડી ગઈ છે કે કયા કયા સ્થળો છે કયા નથી તો એ ખુબ જ જરૂરી બાબત છે કે એમાં ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં આપણે એ પણ વાત કરી કે શું શું બાબત નું ધ્યાન રાખ જોઈ તો ત્યાં આપણે કચડો નહીં કરીશું અને ત્યાં જઈને શાંતિ જાળવીશું આપણે એવી કોઈ પણ સંપતિ ન નુકસાન નહીં કરીશું કારણ કે એ આપણી કુદરતી સંપત્તિઓ છે અને આપણી સંસ્કૃતિ છે આપણી ઐતિહાસિક સંપત્તિઓ છે તો એને બચાવવાની પણ જિમે દારી આપણી જ છે એટલા માટે એ બધી બાબત ને ધ્યાન રાખવી જોઈએ અને ધ્યાનમાં રાખી ને તેનો તેનો તેનો કોઈ પણ મુદ્દા પર બાબત પર ધ્યાન આપું ધ્યાન રાખવું જોઈએ અને આપણે જો વાત કરી લઈ તમે મને ઘણી બધી અ જે મને પણ ખબર હતી તે પણ મને તમે સમજાયું અને કયા કયા વિષયો છે તમારી સાથે વાત કરીને મને ખુબ ખુબ સારું લાગ્યું ચાલો બહન હવે આપણે ચાલીએ અલવિદા આપો મને.
હા થેન્ક યુ આભાર.